હલો હલો.
કેસે હો સાહબ.
મજે મે હૈ સર તુમ કેસે હો.
હા મેં ભી ઠીક હું. સબ બડિયા.
બડિયા હૈ તુા કેસા હૈ.
હા સારુ.
બસ મજે મે જિંદગો તમાુરી શાદી હો ગઈ તમારા લગ્ન થઇ ગયા છે.
ના મારા લગ્ન નહીં સાયા અભી તો અવાજ છે જયા.
કેમ હજુ હજુ તક નથી લગન કર્યા તમે.
હા હવે હવે કરીશું.
હવે કરશો ભણવાનું ચાલે છે બધું.
હા ભણવાનું જ ચાલે છે તમારે કેવું છે.
અમે ભણવાનો છોડી દીધો હમણાં જ.
હમ્મ.
કામ પર લાગી ગયા છે.
એવું તો આપડે શાદીવાદી નું
હા હજે તો હમારી ઉમર થોડી નાની છી.
અલ્ટ્રા પ્લસ તો થઈ ગઈ છે ને.
હા ડર થઇ જાય પણ હજુ થોડા હજુ હું ચ લોડા એના કે ભડકો મારીયું કેમ માર્યું
હલો હા
સાાદી વાદી નું વિચારો
હાવે ઓગણીસ વીસ માં વિચારીએ
એવું હલો